હા અવાજ આવે છે
હા આવે છે આવે છે તમારે ત્યાં વરસાદ ચાલુ છે?
હા વરસાદ ચાલુ છે
બેકગ્રાન્ડમાં વધારે અવાજ આવે છે.
ખ્યાલ આવ્યો
તો હા બાર બેઠો છો એટલે
હા હા હા બરાબર કેવો જે વર
વરસાદ બસ હા હમણાં ચાલુ થયો છે તમારે કઈક હમણાં ન ટીવીમાં જોયું તો કંઈક સત્તર ઇંચ જેવો વરસાદ પડી ગયો
વાત જવાનીને બે ત્રણ દિવસથી એવો ને એવો જ વરસાદ છે એમ જોવા જઈએ તો ચાર પાંચ દિવસ થી ચાલુ છે પણ ત્રણ દિવસથી તો લગાતાર ફૂલ જોરમાં વરસાદ ચાલુ છે
હા એ તો છે જ, મેં પણ જોયું હમણાં ટીવીમાં. તો તો પૂરની સ્થિતિ કંક થઇ ગઈ છે એવું આવતું તું ટીવીમાં સાચી વાત છે
હા સાચી વાત છે બહું એકદમ મતલબ તમે કહવું ને તો હમણાં અમે આપડા અહિયાં તો શું છે કે આ વખતે પાણી નથી ભરાયું પેલા જયારે વરસાદ આવ્યો હતો ને ત્યારે ભરા ભરાણું હતું આ વખતે આપડા અહિયાં હા પાણી છે. એટલે નદીમાં છે તે પેલા કરતા પણ અદળક પાણી છે આ વખતે તો.
હા એ તો છે એ તમે જે વિડીયો મૂક્યો હતો એ નદી નો હતો એમ
હા એ નદી નો અમે ગયા હતા ત્યાં જોવા આપડે પાણી ન હતું એટલે પછી એ નજીક છે પૂર્ણા નદી
હા હા
હ પૂર્ણા નદીમાં પાણી ફૂલ એટલે અમારે શું છે કે લગભગ બાવીસ કે ત્રેવીસ ભયજનક પાટી કહેવાય એનાથી ઉપર પાણી જાય ને તો પછી આજુબાજુના એરિયા ને બધાને ખાલી કરાવી દી. તો આ વખતે શું થયું કે હા, ત્રેવીસ ને અટલે ત્રીસ ને એકત્રીસ ફૂટ પાણી છે હમણાં અમે જયારે જોવાએ જોઈને આવ્યા ત્યારે.
ઓહો! એટલું બધું એમ તો તો આખું જે બ્રિજ હશે. બ્રિજ ના લેવા લેવલે હાલતુ છે.
હા, બ્રિજ ના નીચેનું જે પેલો મતલબ એના પાંખિયા જે હોય ને તેને ટચ થઈને જતું હતું પાણી.
એવું છે એમ તો એ જગ્યા ઉપર તમે જોવા ગયા તા એમ.
હા! અમારે અહિયાં શું છે કે આ વખતે પાણી જરાય નથી. સામે જે અમારે ના મતલબ ઓ ખાડી છે ને. તો એનામાંથી પાણી આ વખતે સવારે મેં કાલે જ કમ્પ્લેન કરી હતી. નગરપાલિકામાં ન વરસાદ ચા થયો અને પાણી શું છે કે અમારા ગેટ સુધી આવી ગયું તો મેં કમ્પ્લેન કરી એનો જે હોલ હત હતું ને નગરપાલિકા મતલબ ખાદીનું એ પુરાઈ ગયું હતું. તો મેં ફોટો પાડીને તરત જ કમ્પ્લેન કરી કમ્પ્લેન કરી એટલે હ, એ લોકો આવીને બે કલાકમાં સાફ કરી ગ્યા. એટલે આજે તો શું જે એકદમ ક્લીન હતું એટલે તરત જ પાણી જેટલું બી ભરાય એ બધું નીકળતું જા એટલે આજે તો પાણી ભરાયું જ નથી જરાય બી.
ઓહો! તમારે ત્યાં પાણી ની ભરાયુ એમ.
નઈ અને બીજું કે આગળના ટાઈમે પાણી એટલે ભરાણું હતું કે જે બે હોલ છે ને મોટ ટા તે ખાદીના તે પૂરાઈ ગયા હતા. એટલે પાણી જતું જ નહી હતું. પછી બીજે દિવસે સવારે પપ્પા વહેલા ઉઠે. છ એકન વાગે મતલબ વોકિંગ કરવા જતા હોય તો સવારે એણે જોયું કે હજી પાણી મતલબ કમ્પાઉન્ડમાં ભરેલું હતું. તો એ અ ત્યાં ગયા ખાડી પાસે અને કચરો દેખાયો એટલે ભાઈને ઉઠાડીને એમને પછી ત્યાં મતલબ લાકડી લઈ જઈને સાફ કર્યું ને બધું. એટલે તરત જ પંદર મિનિટમાં બધું ખાલી થઈ ગ્યું પાણી. ત્યારે પણ ભરાયું એટલે જ હતું કે પેલું ક મતલબ હોલમાં કચરું ભરાઈ ગ્યું હતું એટલે.
એજ ને. પાછું હવે આમ કેટલાક લોકો કેવા આપડે. કે પા પાણી ભરાઈ જાય તો તન ત્રણ ને બે જવાબદાર નગરપાલિકા બે જવાબદાર. તેમાં, ખરેખર એમ કેયને કારણ કે હવે જો કચરો ને એવું બધું રોડ ઉપરના રસ્તા ઉપર ના ફેંકે તો એ બધું ક્લીન જ રે કચરો અંદર જા ભરાય જ ના રે.
હા, એ વાત તમારી સાચી હવે. એમાં અમે જેટલો બી કચરો નાખ્યો ને તેમાં પ્લાસ્ટિક. પંચાણું ટક પંચાણું થી નવ્વાણું ટકા પ્લાસ્ટિક હતું. ખાલી એક જ ટકા પાંદડા ને એવું બધું. બાકી પ્લાસ્ટિકની જે કોથળીઓ ને, એવું બધું હોય ને, તેના લીધે એમાં અંદર જામ થઈ ગ્યું, અને એ શું છે કે પછી? પ્લાસ્ટિક હવે પેલું પાંદડું હોય તે, થોડું ઘણું પાણીમાં ધોવા ટુટી પણ જાય, અને જતું રે. પ્લાસ્ટિક ત કેમ જ કરીને, બગડે પણ નહી, સડે પણ નહી, એટલે પાણીને બ્લોક. કરી નાખે, ત્યાં ને ત્યાં.
હા. એ જ ને. અમારે પણ આ આવી જગ્યા અત્યારે, હમણાં હતું ને, તો એટલા માટે જ આવી રીતે કચરો જ ભરાયેલો હોય, આખો. એટલો બધો કચરાનો ઢગલો સાફ કરવા આવે ને, તો કચરાનો ઢગલો કરીને, પાછો ત્યાં જ મૂકી જાય, એટલે કચરા ઢગલો એલ ના જાય. હોળી પાછો જે વરસાદ આવે કઈ થાય, તો હોળી પાછું બધું ભરાય અંદર ને અંદર. શું કરવાનું કહો?
હા, જ. અહિયાં પણ એવું જ છે. નગરપાલિકા વાળા હવે આજે સવારે બી એ લોકો સાફ કરવા આવેલા હતા. એ લોકો અંદર. કતરીને સાફ કરી ગયા તો, એ કચરો જે ખાડી છે ને, એની ઉપર ત્યાં કાળા ની ઉપર જ નાખી. મતલબ, હોલસેલ તેેની ઉપર અવે. રસ્તામાં પાણી, મતલબ વરસાદ ફૂલ પડે તો એ વળી પાછું એમાં જ જાય. હવે લોકો લોકોને બહુ કહીએ, તો એ લોકો સરખું કામ ના કરે, એટલે પછી કોઈ બોલે નહી. એ લોકોને પાછું ફોટો મોકલીને કમ્પ્લેન કરો, એટલે પાછા આઇન્સાફ કરી જાય. એ રીતે ચાલ્યા કરે. તંત્ર. બાકી તો પાણી તો આ વખતે, હમણાં આજના આજના દિવસે તો અઢળક. પાણી આવ્યું છે, અને નવસારીમાં તો. હેલિકોપ્ટર્સ ને બોટ ને, એનડી. આર. એફ ની ટીમને બધી આવી ગઈ છે. અને ઠેર-ઠેર. નીચાણ વાળા વિસ્તારમાં અને દરિયાકાંઠાના વિસ્તારમાં અને બોટ ને એવું બધું. મૂકી દીધું છે, કે લોકોને તરત જ મતલબ, ખસેડવા માટે. સારું રે, બાકી જે નદી ના નજીક નો વિસ્તાર છે ને, ત્યાં અમે જોયું ને, તો બબ્બે માળ સુધી પાણી હતા, એપાર્ટમેન્ટમાં.
ઓહ, એ તો બધું એમ.
હા, એટલું બધું પાણી છે.
પણ હમણાંં ટીવી ન્યુઝમાં જોતા હતા ને, તો એ જ હતું. કે વલસાડમાં પેલું. આ, મતલબ કે નવસારી નું નામ આવ્યું કે એમાં કઈક સત્તર ઇંચ જેવો વરસાદ બતાતા હતા. એના પછી વ વરસાડમાં આવ કે, વરસાડમાં ઉપર કામ કરીને, એવું શું કઈક નામ હતું. તો એમાં પણ એટલો વરસાદ. ઉમરગામ તો એમાં એટલો વરસાદ પડ્યો હતો ને કે. બધા બોટ લઇને ફરવા માંડ્યા, કારણ કે, હવે દરિયા કિનારે વાળો વિસ્ એટલે બોટ તો હોય જ, તો બોટ લઈને બધા. બચાવ કરતા, જેમ દરિયામાં કેવી રીતે બોટ ફરતી, એવી રીતે બધી સિટીમાં ફરતી બોટ. અંદર.
હા. હા, અમારે અહિયાં પણ આ રીતે જ છે. અહિયાં શું છે કે ખેડૂતો વધારે, એટલે ટેક્ટરમાં શું છે કે પાણી જલ્દી ભરાય ને. ટ્રેક્ટર માં ફૂલ આખો, મતલબ રસ્તો ફૂલ હોય ને પાણી થી ગાડીઓ ન જાય ને, તો બી ટ્રેક્ટર જતું રહે. તો અહિયાં લોકો ટ્રેક્ટર લઈને નીકળ્યા, ગામડા વાળા. કે લોકોને મદદ કરવી હોય ફૂડ પેકેટ પહોંચાડવા હોય તો ટ્રેક્ટર લઈને પાણીમાં જતા રે ટક્ટર નું આખું મતલબ સ્ટેરિંગ સુધી પાણી આવી જાય ને તો પણ એ ચાલ્યું જાય પાણીમાં
ટાાઈલેન્ડ સરના ડૂબે ત્યાં સુધી
હા એટલે શ છે કે એનામાં પાણી ન પેલું ના થાય. એટલે એ લોકો ટ્રેક્ટર ગામડા વાળા સ્વેચ્છા એ આવી ગયા કે ચાલો અમે તમને મદદ કરીશું. એટલે એ રીતે જે નીચાણ જ્યાં પાણી ભરાઈ ગયા છે ત્યાં લોકોને ફૂડ પેકેટ આપવા જવાના એવું બધું કરવું હોય ને તો એ લોકો એ રીતે મતલબ સેવા કરી.
હા એ વાત તો તમારી સાથેચી છે અને ઘણા આવી રીતે સેવા પણ કરતા હોય છે બચાવ કામગીરી પણ અત્યારે ચાલુ જ છે આખા ગુજરાતમાં આ વરસાદ છે અને ખાસ કરીને તો એ જે આખો સીધો આપડે પટ્ટો જોઈએ ને તો વલસાડ નવસારી સુરત. પછી આ અમદાવાદ વિમ આવીતે સીધો પટ્ટો એક લાઈનમાં હ આખા એવી રીતે વરસાદ ચાલુ હોય આજ આખો દિવસ. બહુચા જે એના વિરમ ગામ ને એ બધે બાજુ આઠ આઠ ઇંચ વરસાદ પડી ગયો અમદાવાદ માં.
હા અમદાવાદમાં બી આજે ચાલુ છે. થયું મેં જોયું ન્યુઝમાં. એવું કતા છે અમદાવાદ માં બી આજ ચાલુ થય તમારે ત્યાં બી આજ થી જ ચાલુ થયયો ને
હા અમારે તો હમણાં જ ચાલુ થ આજથી એટલે હમણાં જ હવે અત્યારે થોડા. ચાલુ છે નહી તો આખો દિવસ વાતાવરણ વરસાદ વાળું રહ્યું હતું અને ચરમરિયા આવે જતા તા બસ.
બરાબર એટલે હવે વરસાદ હમણાં ચાલુ થયો એમ ને.
હા આવે છેમ બંધ થઇ જાય છે આવે છેમ બંધ થઇ જાય છે હજી ખબર નઈ કાલ. કદાચ કરુંય કાઢી દે ના કે નહી.
નહી કાલે તો કેતા છે કે આખા ગુજરાત માં ઉત્તર ગુજરાત માં ને એ બાજુ પાણી બહુ આવશે. કારણ હમણાં જ હું ન્યુઝ જોઈને આવ્યો ને તો અમદાવાદ પાલનપુર એ બાજુ કેતા હતાા એટલે ભાઈ એ મને પણ કીધું કે લગભગ પાટણમાં પણ હશે વરસાદ મેં કીધું
એમ તો એક ચ એક ઇંચ વરસાદે નહી પડ્યો હોય એમ તો.
અચ્છા એવું છે તો તો હાલ અમારે ત્યાંથી પેલો દોરડા લઈ આવો ને અમારે ત્યાંથી વાદાને ખેંચી લઈ જઓ ત્યાં.
ના ના તમે અમુક આવતા હો વાદળાને લઈને તો આવો.
હા એમ તો અમે નહી આપીએ ને એમ
કદાચ એવું હોય કે તમે જે જગ્યા ઉપર રહેતા હો ત્યાં વરસાદ વધારે આવતો હોય તો તમે આવી જવાય. થોડી અહીં રોકા
હા એવું નથી અમારે એમ પણ દક્ષિણ ગુજરાત માં બહુ પડે વરસાદ. અમારે નવસારી જિલ્લો. અને આ વલસાડ જિલ્લો ને જે નવસારી વલસાડ ને સુરતમાં. થોડુંક ઓછું થઈ ગયું છે લગભગ બે ત્રણ વર્ષથી પડે છે પણ ત્યાં ઓછો વરસાદ પડે ને તો પણ પાણી બહુ ભરાઈ જાય. એટલે આ વલસાડ છે ને વાપી છે ને એ એરિયામાં. હમણાં જે વરસાદ પડ્યો ને આજનો તે એરિયામાં વધારે પડ્યો એટલે વાપીને વલસાડ વાળો જે હાઈવે છે તે તો બંધ જ. થ ગ એટલે મહારાષ્ટ્ર થી જેટલી પણ ગાડી આવે છે તે બધી બંધ થઈ ગઈ.
એટલે આખો રસ્તો બ્લોક.
રસ્તો બ્લોક હવે આ બાજુ થી ગાડી મહારાષ્ટ્ર નઈ જાય ને મહારાષ્ટ્રની ગાડી અહિયાયા નઈ જાય. એવું કહેવાય છે કે ઓલ ઈન્ડિયામાં સૌથી બીજી જીએસ્ટ હાઈવે છે અમારે મુંબઈ થી ભરૂચ ભરૂચ સુધીનો. નેશનલ ફોર્ટી એઈટ છે ને તે અ ઇન્ડિયા નો બિઝિએસ્ટ હાઈવે જે હવે ત્યાં મતલબ એટલો બધો વરસાદ પડી ગયો વાપીમાં. તો ત્યાંથી જ ગાડીઓ બધી અટકી ગઈ છે ત્યાંથી ટ્રાફિક થયો જે છે એક મહારાષ્ટ્રની બોર્ડર સુધી વાપી થી લઈને. એટલે એસી નેવું કિલોમીટર સુધીનોો ટ્રાફિક થઈ ગયો છે.
હા એ તો વચ્ચે મારામાં હમણાં ટીવીમાં જોતો તો એટલે આવ્યું તું કારણ કે ન્યૂઝ બદલાતી રહેતી અલગ અલગ ન્યૂઝ આવે જાય એમાં જોયું તો હવે મને એમ જ જોયું કે. નદી ના પુલ ઉપર ઉભા હતા અને ફૂલ ટ્રાફિક જામ હતો બરોબર એક વાહન ્યારે આકારળ નતું હોતું અને નદી નું પાણી હ ને પુલ ના લેવલે લેવા હતું. હવે જો કદાચ પાણી થોડુંક પણ વધારે આવી જાય ને તો જો પુલ તૂટે તો કેટલું મોટો અકસ્માત થાય
હા એ વાત તો સાચી જ છે ને એટલે તો અમારે અહિયાં તો જે મેઈન પુલ છે ને પૂર્ણા નદીનો એ તો બંધ જ કરી દીધો પોલીસવાળા એ અવર જવર જ પણ એની બાજુમાં જે કસબા કરીને ગામ છે. તે ગામનું તો એકદમ પીલું જ થઈ ગયું છે
ડૂબી ગ્યુ છે એમ
ચાલ અ એ ગામમાં છે ને અડધું ગામ પાણીમાં છે એટલે ત્યાંનું કનેક્શન ગામનું મતલબ બંધ જ કરી દીધું એટલે ગામનું સી ટી સાથે કનેક્શન જ થઈ ગયું બંધ એટલે ત્યાંથી કોઈ અવર જવર નહી ત્યાં લોકોને હવે હેલ્પ કરવા જાય તો બોટ લઈને જાય આ લોકો
હા એ વાત તો છે જ હવે આમાં મે એમાં ન્યૂઝમાં એ પણ જોયું કે ઉમરગામ તો સંપર્ક વિહોણું બની ગયું કારણ કે જે હાઈવે હતા ને તો એમાં પુલ તૂટી ગયો એના કારણે બધા સંપર્કો તૂટી ગયા આવા જવાના હવે મેન નદી આવતી હોય એના કારણે જો પુલ તૂટી જાય નદી ઉપરનો જો તો પછી કાઈ મેળ જ ના આવે બીજો તો